હલો.
હવ હલો.
હલો.
હા કેમ છો? મજામાં.
મજામાં તમે કેમ છો?
મજામાં જ છે હવે. એવું.
તમાર તય વરસાદ આવે છે?
ના આવે તો કશું નહીં આવતો અમારે તે વરસાદ.
હમ્મ તમારે તહીં આવે છે?
હા હા મરા હાઈબી વરસાદ નથી આવતી નો બહુ નુકસાન થાય.
એ જ જ્યા માર તય બી હાવતો નથી.
હમ્મ ને કેવું છે કે વરસાદ આવે તો બહુ હારું થાયને બધાનું.
એજ છે ને અમારું બી એજ કવું છે કે વરસાદ આવશે તો જ કશો એ શત કરીનું કશું થશે ને બરોબરને? ન તો કશું જ નથી થવાનું એ તો બે મિનિટ હા.
હ બોલોના અવાજ આવે છે?
હા આવે છે મને મારો મજા આવે છે તમને હલો.
હા મને આ આવડાવે છે. ઓ પાની એ પૃથ્વી પરના દરેક જીવન માટે સૌથી મહત્ત્વનો નૈસર્ગિક તો કોક છેને? તો પાણી વગર જીવનની કલ્પના પણ શ કરી શકતી નથી. કારણ મનુષ્ય કે પ્રાણી, પક્ષી, ઝાડો, વનસ્પતિ, શેતી ઉદ્યોગ અને પર્યાવરણ આ બધા બધું પાણી પર આધારિત છે ને તો એટલે જ કહા કહવાય છે કે જ લ આહ આહે આ આ છે તો જીવન છે કારણ પાણી ફક્ત આપની તહાન અ છીપવાનું સાધન નથી. પણ જીવનની ચાલતું રાખવાન રાખનાર અમૂલ્ય વરદાન છે ને.
એ જ છે ને જો હવે પાણી આવશે તોજ હવ શેતકરીનું કશું થશે ને. એ બીજા એ નાનો મોટો શતકરી હોય તો એમનું એ બધું ઉપરના પાણી. ઉપ હોય ન હવે. જો હવે આપણું જે હવે બોરવેલી છે આપડે ધકી જવાનું છે. પણ એમનું નથી ને એઈ લોકો છે ને હવે કે. આપણે સા સાડ તાણીને બેહેલા છે એમને એવું મત છે કે. પાણી આવશે તો અમે લખ જ કોટન લગાવી દઈશું પણ. એ પાણી નથી આવતો ફર તો એ બોલે છે પાણી આવશે. પણ એ આવતો જ નથી તો હું લગાવવાના છે એ બિચારા એજ કહ છે અમારું બી.
એકદમ સાચું બોલ્યા તમને. કારણ પૃથ્વીના મોટા ભાગ પર પાણી ન હોવા છતાં. અ પીવા યોગ્ય સ્વચ્છ પાણી ખૂબ ઓછું ઉપલબ્ધ છે ને. તો એટલે દરેક ટીપાનું મહત્વ સમજવ જરૂરી છે આજે વિશ- વિશ્વના ઘણા દેશોમાં પાણીની તંગી જોવા મળે છે. એટલે પાણી ન યોગ્ય ઉપયોગ અને બચત સમયની જરૂરિયાત. તો બની ગઈ છે ને. તો કેમ છે કે માનવી સ્વાસ્થ્ય માટે ના પાણી સૌથી જરૂરી છે. કારણ આપણા શરીર નો મા મોટો ભાગ પાણીથી બન્યો છે. તો રોજ પડતું પૂરતું સ્વચ્છ પાણી પીવાથી શરીર. હાઈડ્રેટ પણ રહે છે અને પચન ક્રિયા પણ સુધારે છે.
એ છે ને અને જો. પાણી જો આવશે ને તો આપણું આપણા અંદરના જે એ છે ડ ડાયજસ્ટ. સિસ્ટિમ એ જે છે ને એ આપણું અંદરને બહુ હારુ સર્ક્યુલેશન કરશે. અને પા પાણી જો આવવાનું હોય ને તો એ આપણું અંદર ડાયજેશન. છે ને એ બધું ગરમજ રહેશે કારણ કે ઉના તાપનું ગરમ રહેશે. હ થોડો થોડો પાણી આવે છે ને ઓછો ઓછો. તો એનામાં આપણું ગરમ બધી આવાનીશ્કલે છે તોની.
એકદમ સાચું બોલે તમે અને કેવું છે કે. અ શેતી માટે પાણી જીવન સમા સમાન છે. કારણ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ને. તો શેતકઓ પાઉસ અને પાણી અને. જેી સિંચન ના પણી પર. આધારિત છે કારણ ભાત ગઉ જ્વારી બાજરી સ કાપ. ફુસ ડળ ભાજી પા. ભાજીપળા અને ફળ પિકાનું ઉત્પાદન પાણી વગર શક્ય નથી કારણ. સમયસર પાણી મળે તો હોય છે. કરીની આવક વધે છે અને દેશ અન્ન ઉત્પાદનમાં. આત્મનિર્ભર બને છે ને અને કેવું છે કે. પીવાથી હાઇડ્રેટ થાય છે. પચન ક્રિયા પણ સુધારે છે અને એનાથી ડીહાઈડ્રેશન થાક ચક્કર કિડની સ્ટોન. અને બીજી ઘણી સમસ્યા ઉભી થઈ શકે છે પણ. પ્રાણી અને પક્ષી માટે પણ પાણી ખૂબ મહત્વનું છે કારણ જંગલમાં. નદી તલાવ અને પા પા વઠા. હોય તો. પ્રાણીઓનું જીવન સુરક્ષિત રહે છે કારણ એના. દિવસોમાં પાણીની અછત હોય. તો ઘણા પ્રાણીઓ અને પક્ષીઓને જીવ ગુમવાનો વારો. આવે છે.
એ સાચું બોલા છે તમે. આવી રી આપણે પાણી આવજે તો આપડે એવું લાગશે કે આપડું જો ક શું ફાયદો થશે નાનો ફાયદો થશે અને આપડા દુકાનદાર છે કશું કપડા કપડા વાળા તો એવું કરશે એ લગાવશે એ પછી આપ પ પક્ષી કોઈ કોઈ એમ પિંજરામાં છે અને કોઈ કોઈ છે ને મોટુ સેલ લગાઇ દે છે એ પ્લમબર ની કંપની કેવી કેવી અને ખાવા ઉપર બી સેલ લાગી જાય છે અને આવશે તો
એકદમ સાચે છે અને ઉદ્યોગ અને કારખાનાઓમાં પણ અહીં નો ઉદ્યોગ ઉપયોગ થાય છે ને જેમ કે કપડા ઔષધ કામ કાગળ અન્ન પદાર્થો બીજું ઉત્પાદન અને અનેક વસ્તુઓ બનાવવા માટે પાણી જરૂરી હોય છે કારણ પાણી ઉપલબ્ધ હોય તો ઉદ્યોગોની પ્રગતિ થાય છે અને રોજગારની તકો વધે તકો વધે છે. અને કેવું છે કે પર્યાવરણનું સંતુલન ઉજવવા માટે પાણી આવશ્યક છે નદી તલાવ ધરણ જંગલ અને જલાશયોમાં ભરાયેલો હોય તો ઝાડો હીરમાંગ રહે છે વરસાદ નું ચક્ર યોગ્ય રીતે ચાલતું રહે છે ને તો અને હવામાન પણ સંતુલિત રહે છે
આવેજો હવે આપડી આમ પાણી આવશે શું ટેમ્પલ છે અમા તોરણ માલ